હલો.
હા કેમ છ મજામાં.
બસ મજામાં મજામાં છ બરોલો.
કેમનું નાસ્તો કરી લીધો.
ના ના યાર ઊંઘવાની તૈયારી કા નાસ્તો કરવાનો.
ના તો ગુજરાતીઓની આદત કે જમતા પેલા પણ કંઈક ને કઈક ખાતું રહેવું.
એ તો છે પણ હવે ઊઘતા ટાઈમમાં કોણ જવે.
હા એ બી સાચી વાત છે તો આ તો એક સરસ મજાનો વિષય મળ્યો કે સ્વિઝરલેન્ડના મુસાફરી
ઓહ બઉ ખુબ જ એકદમ બહ સુંદર વિષય છે આતો એના પર તો આપણેે વાત કરવી જ જોઈએ.
એકદમ. અને સ્વઝરલેન્ડ યુરોપનો એક સુંદર દેશ છે.
હા અને આ દેશ તેના પહાડો નદીઓ અને સરોવરો માટે તો બહ ખૂબ જ પ્રખ્યાત છે.
ખરેખર અને ઘણા લોકો દર વર્ષે ત્યાં ફરવા જાય છે.
હા એ તો છે કેમ કે ત્યાંનું વાતાવરણ જે છે ને મોટા ભાગે એકમ શાંત અને એકદમ સ્વચ્છ હોય છે. એટલે લોકોને વારે ઘડીએ ત્યાં ફરવા જવું પણ ગમે છે.
એકદમ સાચી અને સ્વિટ્ઝરલેન્ડમાં ઘણા મોટા પર્વતો જોવા મળે છે.
ઓ બહ ત્યાં આગળ તો પેલેથી છે ને આમ બરફથી ઢાંકાયેલા પહાડો પણ જોવા મળતા હોય છે કેમ કે ત્યાં આગળ બરફ બહુ પડે છે. એના કારણે
એકદમ સાચ જને ત્યાંના દ્રશ્યો લોકોને એકદમ આકર્ષિત કરી દે છે.
હા કેમ કે એ સ્વઝરલેન્ડ એટલે આમ પહાડો ન પહાડોમાં સમાયેલો એક દેશ જેવું છે કેમકે એ એકદમ પ્રાકૃતિક થી આમ એટલું ઘેરાયલું છે ને કે આમ શું એકદમ સુંદર હોય છે એ તો.
બિલકુલ બિલકુલ ને ત્યાં ઘણી સુંદર નદીઓ પણ જોવા મળે છે.
હા કેમ કે સરોવર ન પાણી શું કે એકદમ ચોખ્ખું ને સ્વ ચ્છ ને હોય ને એટલે નદી કરતા પણ આમ સરોવરનું પાણી વધારે ચોખ્ખું હોય છે.
. એકદમ સાચી વાત ને ઘણા લોકો હોળીના મ પણ ફરવાનો આનંદ લે છે.
હા કેમ ત્યાં ગાડે છે ને આમ બોટિંગનો પણ ખુબ જ ક્રેઝ છે. પબ્લિક ત્યાં જઈને આમ શું કેવાય બોટિંગ કરવું બોવ પસંદ કરે છે કેમ કે ત્યાં આગળ આમ પ્રાકૃતિક સ્થળ સ્થળો એટલા બધા છે ને ત્યાં જઈને બોટિંગ કરવું એટલે એનો આનંદ તો કંઈક અલગ જ હોય છે ત્યાં આગળ
એકદમ સાચી વાત કહી તમે સ્વિઝરલેન્ડમાં તો રેલવેની પણ વ્યવસ્થા એકદમ ઉત્તમ હોય છે.
હા. એ તો છે અને પછી ત્યાંની ટ્રેન તો કેવું કે સ મય પર ચા આમ ચાલવા માટે જ જણાતી છે અહિયાં આપડા ભારત જેવું નય કે ટ્રેન હોય એક વાગ્યાની ને આવે ને બોપ સાંજે પાંચ વાગે. પણ ત્યાં તો એકદમ સમયસર જ આમ બે વાગે તો બે વાગે ઉપડી જ જાય ભલે ડ્રાઈવર ના હોય અંદર
હા એકદમ સાચી વાત ને ટ્રેનમાંથી પણ મુસાફર્યો કિનારાઓ અને દ્રશ્યો જોઈ શકે છે નવા નવા.
હા એ ત્યાંની આમ શું કેવાય ટ્રેનની આમ એવી કેવી રીતે પાટો બનાવેલી છે ને કે આમ પહાડોની વચ્ચેથી નદીઓની ની બાજુમાંથી એવી રીતે જાય છે એટલે તમે પ્રાકૃતિકનો આનંદ લઈ શકો.
બિલકુલ નથી તી. મુસાફરીની એકદમ યાત્રા એકદમ યાદગાર પણ બની જાય છે.
હા. હ એ તો છે કેમકે ત્યાંના એકલે ટ્રેન નહી પણ ત્યાંના રસ્તા બી એટલે તો સા સાફ ને વ્યવસ્થિત હોય છે ને કે ત્યાં તમને એમ રસ્તા ઉપર પણ ફરવું ગમે.
એકદમ સાચી હતી તો તેના. આપણે અહીંથી જે મુસાફરીઓ ગયા હોય તેમને ફરવાની પણ એકદમ મજા આવી જાય એકદમ સરળ પડી જાય.
હા એ તો છે કેમકે એક જગ્યા જેવી છે ને. કે ત્યાં આગળ તમે આમ જાઓ ને તો આમ પ્રકૃતિમાં ખોવાઈ જાવને એવી જગ્યા છે. કે તમે આવી પ્રકૃતિ તો આપડા ભારત દેશમાં પણ નથી.
હા એતો એકદમ સાચી વાત કહી દીધી તો મને ત્યાંના ઘરો પણ એકદમ સુંદર રીતે રચાયેલા હોય છે.
હા કેમ કે ત્યાં આમ પ્રકૃતિની ખોળામાં જ છે ને એકદમ અ ઘર ને બધું બનાયલું હોય છે એટલે પહાડો ઉપર ઘરને એવું બધું તો અ પણા ભારતમાં એ જોવા મલે બટ એટલું બધું ના મલે જેટલું ત્યાં જોવા મલે.
બિલકુલ બિલકુલ અને ઘણા બગીચા પણ જોવા મળે છે ત્યાં.
ત્યાં પ્રકૃતિ વધારે છે એટલે શું કે બાગબનો હોય ને આમ શું કેહેવાય બગીચા તા હોયને બધું ઘણું બધું હોય છે ત્યાં આગળ ત્યાંમાં વિવિધ જાતના આમાં ત્યા આગડ અ
શું કેહેવાય ઝાડ ને વૃક્ષો બધું હોય ને જેનાથી ત્યાં આગળ આપણને ત્યાંનું ફળ પણ આપણને ખાવા મલતું હોય છે એકદમ
બિલકુલ ને વૃક્ષો અને હરિયાલીથી મનને શાંતિ પણ મળે છે.
હા એ તો જે એ તો ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ જો તમામ વૃક્ષ નીચે કલાક બેસો ને તો તમારું મનને એકદમ હળવું થઈ જાય એકદમ શાંત થઇ. થી જાય તમને કોઈ આમ ટેન્શન ના રે. ઘણું બધું અ આમ પણ પ્રકૃતિની તો વાત જ કઈક અલગ છે.
એકદમ સાચી વાત ને આમ તમે કહેવાય કે બીજા દેશો કરતા સ્વટ્ઝરલેન્ડની હવા એકદમ સ્વચ્છ અને તાજી હોય છે.
હા કેમ કે એ સ્વઝરલેન્ડનો છે ને એમ પહાડ ડૉ મા એ રીતે આવેલું છે એટલે એમ પ્રાકૃતિક ના ખોળામાં હોય ને એ એટલે બધું સ્વચ્છ જ હોય એકદમ હવા પણ એકદમ સ્વચ્છ મળે આપણને રસ્તા ખાવાનું બધું જ વસ્તુ આપણ ને સારો બધો જો ત્યાં આગળ મળે.
હા અને સ્વિઝરલેન્ડમાં ઘણા પુલ પણ હોય છે.
હા એ તો છે ત્યાં આગળ હોય છે હોય છે ઘણી બધી વાર મેં સાંભળ્યું છે પણ હું કોઈ દિવસ ગયો તો નથી હજુ પણ મેં આ વસ્તુ સાંભળી તો છે. સાચી વાત છે તમારી.
હા અને ત્યાંના નાના નાના ગામડાં પણ એકદમ ખૂબ જ રામણીય હોય છે.
હા કેમ કે ત્યાં નાના નાના જે ગામડા હોય ને એમાં પણ વિવિધ જાત ના પોષાકો અને ખોરાક ને એ બધું બી અલગ અલગ થઈ જાય જો તમે એક ગામડાથી બીજે ગામડે જાઓ તો એમની પરંપરાઓ એમના પોશાક એમનો ખોરાક એ પણ અલગ થઈ જતો હોય છે ત્યાં આગળ.
બિલકુલ અને આ પહાડો વચ્ચે વસેલા ગામડા પણ જોવાની એક અલગ જ મજા આવે. અને આનંદ પણ આવે છે.
સો ટકા ની સાચી વાત કીધી છે કે આપડે પહાડોની વચ્ ચ્ચે જો ગામડું બસેલું હોય ને તો એવી મજા આવે ને કે તમને ત્યાંથી જવું બુજ ના ગમે.
એકદમ સાચી અને ત નોર્મલ ડેઝમાં તો ખરો જ પણ શિયાળામાં ઘણો બરફ પડતો હોય છે.
હા. ત્યાં આગળ શિયાળામાં ખુબ જ બરફ પડતો આ માઇનસ ત્રીસ માઇનસ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે પણ ત્યાં આગળ ટેમ્પ રેચર જતું રહેતું હોય છે જેનાથી લોકોને ત્યાં આગળ થોડી મુશ્ક કીલી તો પડે પણ સ્વઝરલેન્ડ છે ને આમ ઠંડીમાં જ ફરવાનો દે શ છે જો તમે ઠંડીમાં જાઓ બરફ મળે બરફ જવ અને બરફ પડ્યા પછી જે આમ એની ચાદર ફેલાય ને તો સ્વટઝરલેન્ડ નો નજારો કંઈક અલગ જ હોય. હોય છે.
બિલકુલ બિલકુલ પૈસા વસુલ કરવા હોય તો આ જગ્યાએ આપણે ઠંડીના સમય જ જવું જોએ.
હા. એકદમ સાચી વાત કીધી છે તમે કે જો પૈસા વસૂલ કરવા હોય તો શું કેવાય શિયાળામાં જ જવું જોઈએ ઉનાળામાં જ આવતા ન થતા પૈસા વસુલ
બિલકુલ પણ આમ કહેવાય છે કે ઉનાળામાં સ્વિઝરલેન્ડ માં હરિયાળલી બહુ ઘણી બધી થઈ જાય છે.
હા એ પણ છે. તો આમ તો કેવું કે આપણે આમ બે વાર જઈ શકીએ.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
શિયાળામાં જવાનું ઉનાળામાં ભી જવાનું.
એ તો એકદમ સાચી વાત કહી તમે મુસાફરી તો કરવા માટે શું રાતને શું દિવસ.
હા બઉ સાચી વાત કીધી તમે એકદમ સો ટકા આજે તો આજ તો ખબર નહી આમ જોરદાર જોરદાર વાત કહી રહ્યા છો તમે તો કે મુસાફરી કરવી. ટાઈમ જો શું શિયાળો શું ઉનાળો જેટલી વાર વા એટલી વાર આપડી આ ર્થિક સ્થિતિ સારી હોય તો જેટલી વાર ફરવું એટલી વાર ફરી જ લેવાનું
એકદમ સાચી વાત નામ આજના આપડા બીજી દિવસોમાં એક એકાદ મુસાફરી થઈ જાય તો મન શાંત અને સેનાથી શું પછી આગળના કામ ભી બહુ વ્યવસ્થિત રીતે
હા હા એ તો એકદમ સાચું સાચી વાત કીધી છે તમે કે આમ મુસાફરી તો આવી કરવી જ જોઈએ. અને હું તો કઉ કે સ્વઝરલેન્ડ તો એક પર જવું જ જોઈએ હું એક બી વાર નથી ગયો પણ હું આમ ઈચ્છા ધરાવ શું કે હું જવું ખરો એક વાર સ્વઝરલેન્ડ.
જરૂર જરૂર આપડે એક સાથે જ જઈએ હું તો એવું માનું.
હા ચલો ચલો ત્યારે આપડે પ્રોગ્રામ કરીએ જ એક વાર તો.
કરીએ કરીએ આદેશ હા બિલકુલ આદેશ. જોવા જેવો છે.
સાચે સાચે મજા મને તો તમારે આ ટોપિક પર વાત કરીને બહુ મજા આવે છે આપણે ફરી એક વાર વાત કરીશું? હા ચાલો બાય.